હલો
હલો. કેમ છો જય શ્રી કૃષ્ણ. ના કેમ છો.
હું પણ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે હું વિચારતી હતી કે આપણે જો મોંઘવારી કેટલી વધી ગઈ છે તો તમે આ મોંઘવારીમાં બચત કેવી રીતે કરો છો એના વિશે થોડું જણાવશો. તમે પણ કઈ કામ કરો છો જેમ કે તમારા હસબેન્ડ છે એ કઈ પણ કામ કરે છે તો એમાં તમે પણ એમને નાણાકીય કોઈ સહાય આપો છો એના માટે તમે કોઈ વ્યવસાય કે કોઈ કામ એવું કઈ કરો છો કે કઈ સ્કીલ છે તમારા પાસે જેનાથી તમે બચત પૈસાની બચત કરો છો
હું પણ તો શું એસું કસું નહી કરું છું બસ એ ઓનલાઈનનો થોડું બહુત કામ જાણું છું તો કર્યું શું.
બિલકુલ ના પણ જો આપણને એવું છે ને કે પૈસા કોઈ પણ એવી ઘડી આવી જાય કોઈને કીધા વગર મારે શું છે એક મારે જ ફળમાં એક રહે છે એમને બહુ જ સારું આમ તો બધું ચાલતું હતું પણ એમને હસબેન્ડને અચાનકથી છેને હાર્ટ એટેક આવી ગયો હતો. તો એવી સ્થિતિમાં એમને બહુ જ પૈસાની જરૂર હતી પણ જો એમને એક પણ એક રૂપિયો એવી રીતે બચત કરીને રાખ્યો નહોતો. કે જેનાથી એમના પાસે પૈસા ની ગોઠવણી આવા જે મુશ્કેલ સમયમાં એમને એ પૈસા આવી શકે તો એના થી મને પણ એવું ગભરાહટ થાય જો આજે આવી સ્થિતિ એમના માં છે મને બો જ ખરાબ લાગ્યું એ કે કારણ કે એમને પરિવાર ર તોમાં બધી જ જગ્યાએ એમને પૈસા માટે મદદની ગુહાર લગાવી પણ કોઈ એમને પૈસા ની મદદ કરી નહીં.
સાચી વાત આજ આજ. આજના જમાના મેં કોઈ નથી દેવે પૈસા કોઈ મદદ નથી કરતું.
હા એટલે પૈસાની મદદ કોઈ નથી કરતું. એટલે ત્યારથી મેં વિચાર કર્યો કે આપણને કોઈ પણ આવી નાની નાની બચત કરીને જરૂરથી આપણને પૈસા બચત કરવા જોઈએ જે આપણી મુશ્કેલ ઘડીઓમાં આપને કામ લાગે.
સાચી વાત કહો શકેલા લેકિન આ મંગાઈ ના જમા જો કમ કમાઈ તો કમ છે ઓ ખર્ચા બહુ છે.
બિલકુલ સાચું કહો છો તમે તો એના માટે આપણને કોઈને કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી આપણે પૈસાની બચત હોય એના માટે જો હું તો એવું કરું છું કે જારે મારા મિસ્ટરની પગાર આવે છે તો એ પગારમાંથી હું થોડા ઘણા પૈસા લઈને અને પછી મૂકી દઉં છું સાઈડમાં અને ભૂલી જવાનું એને કે આપણેે એ પૈસા ત લઈને મૂકી દીધા છે. કારણ કે આપણે જો આવી રીતે નાની નાની બચત કરીશું તો જ આપણે કોઈક અ મોટ ટુ એનો સમાધાન કાઢી શકીએ છે અને પૈસાની જરૂરિયાત તો એવી છે ને કે આપણે જેટલા હાથમાં હોઈએ એટલા બધા આપણા વપરાય જતા હોય છે કારણ કે બાપ અમ છોકરાઓ પણ આપણાથી ઘડીએ પડીએ નવી નવી વસ્તુઓની એ લોકો ડિમાન્ડ કરે છે અને જો આપણા હાથમાં પૈસા રહે તો આપણે એમની ડિમાન્ડ પૂરી કરવાની કોશિશ બી કરીએ છે. તો એમાં વધારે ફિઝુલ ખર્ચી થઈ જાય છે.
ફિજૂલ ખર્ચી તો બહુ થઈ જાય છે આવુ
એટલે આપણને શું છે કે થોડા થોડા પૈસા કરીને આવું કહેવાય છે ને કે ટીપે ટીપે ભરી કરીને સરોવર અ ભરી જાય છે એમ નાની નાની બચત કરવાથી આપણે મોટો મોટી રકમ અ ઈકઠી કરી શકીએ છે જે આપણે કોઈપણ બીમારીમાં કામ આવી શકે છે એ કોઈ મુશ્કેલ ઘડીમાં કામ આવી શકે છે પછી અ જો કોઈપણ આવી પરિસ્થિતિ આવી જાય જેમાં આપણા પાસે પૈસા ના હોય તો આપણે આપણને બીજા પાસેથી અ મદદ નથી લેવી પડતી આપણે જો આવા મુશ્કેલ ઘડીઓ માટે જો થોડા પૈસા નાણાં આપણે બચાવીને રાખ્યા હોય તો આપણે કોઈના પાસેથી બચત અ માંગ કરવી મદદ નથી અ માંગવી પડતી હોય છે.
સાચી વાત કહો છો તમને આ મોટિવેશન મને બી બહુ ગમ્યો તમારો
એટલે આપણે અ જો આપણે એવું કરી શકીએ છે કે કોઈ એફ ને એસઆઈપી શરુ કરી શકીએ છે. જેમાં આપણે અ થોડો થોડા દર દર મહિને પૈસા બચાવીને સાઈડમાં મૂકીએ તો આગળ જઈને આપણા આપણા ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલીની ઘડીઓમાં કામ આવી શકે છે બાળકોની ભણતરમાં કામ આવી શકે છે અ કોઈપણ એવી સ્થિતિ જેમાં આપણને પૈસાની અને એવું કહે છે કે ગૃહિણીઓની આવી આવડત થાય છે કે એ કેવી કેવી પણ રીતે બચત તો કરીજ લે છે એ ઘર એવી રીતે ચલાવે છે કે એક કેવી પણ રીતે બચત તો કરીજ લે છે તો આ આવડત ગૃહણીઓમાં વધારે હોય છે.
સાચી વાત કહો તમે અપીલ કરાયેલી છે કે નથી કરાયી
જો મેં તો કરાઈ બી હતી અને કોઈપણ અમારા એવી પરિસ્થિતિ પણ આવી હતી તો એમાં કામ પણ લાગી હતી અને તો હું તો આ બચત પર અ વિશ્વાસ કરું છું અને મારા છોકરાઓને પણ એક પીગી બેંક એક ગુલ્લક એને એવું લાવીને આપેલું છે મે કે જેનાથી એ લોકોમાં પણ આવી ટેવ આવ હોય કે કોઈપણ આપણા ઘરે મહેમાન આવે કે દાદા દાદી કે મામા મામી કોઈપણ તહેવાર ઉપર એમને પૈસા આપ પે તો એમને એ પૈસા
વન મે દાદીને
એમને પૈસા છે ને એ વાપરવાની ટેવ ના લાગે અને એ પૈસા એ લોકો પણ બચત કરે.
બચત કરી શકીશુ અર વ
જો આજથી આપણેે એ લોકોમાં આવી તેઓ કરીશું તો આગળ જઈને એ લોકો અમ જીવનમાં પણ એને સ્વીકારશે અને આગળ જઈને એમની આવી આદત અ સારી આદત તો માં બદલી શક શકે છે.
એમ સાચી વાત કહુ છું. મેહેંગાઈ એટલે વસ તોરફ મેહગાઈ ભી તો હેલો અવાજયરી.
હા અવાજ થોડી ઓછી. હા અવાજ હવે આવે છે.
હવે આવ છે. ગુજરાત મે પણ ભી બહુ એસ મતલબ બહુ સારારે જ શેયર માારકેટ હૈ વણમે ભી પૈસા આપેને ભી બહુ સારો રિટર્ન મીળી શકેસે તો બહુ સારો હૈ એણમે કે. ઈસ તરફ પૈસા.
મને હા શેર માર્કેટમાં આપણે ઇન્વેસ્ટ કરીને બચત કરી શકીએ છીએ પછી જો સોનું ખરીદ. વું એ પણ આપણેે અ. કેમ કે તમે જોઈ રહ્યા છો સોના ના ભાવ દિવસે ને દિવસે. તે વધતા જાય છે તો એ. પણ એક. મોટી એક બચત થઈ શકે છે જો આપણેે લીધું હોય તો પછી મ્યુચ્યુઅલ ફંડ. પછી તમે જેમ કીધું શેર શેર માર્કેટ. બધામાં આપણે ઈન્વેસ્ટ કરીને કોઈ પણ એફડી પોલિશી. પોસ્ટ ઓફિસમાં પહેલા પૈસા જમા કરાવ. હતા તો આ બધા સાધનો છે જેમાં આપણે અ રોકાણ કરીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરવા પૈસાની બચત કરી શકીએ છીએ અને જરૂરથી આપણને આ પૈસા. બચાવવાની એક ટેવ તો આપણામાં રાખવી જ જોઈએ.
સાચી વાત કો છો તમે. હું પણ એસઆઈપી હાલમાં બહુ ચાલે છે. બેંક મે જાઓ તો ભી હમ.
હા અને એક સેવિંગ અકાઉંન્ટ જો આપણે થોડા ઘણા પૈસા રખતા હોઈએ અને આપણે સેવિંગ એકાઉન્ટમાં એને જમા કરાવતા હોઈએ તો એમાં પણ આપણને સારો વ્યાજ મળે છે.
સાચી વાત કર છો તમે વેપારી બચત અને રોકડ કરો મ્યુચ્યુઅલ ફંડ ત પીપીઆ એકાઉન્ટ વગેરે બહુ જ સારા એકાઉન્ટ બી સુરક્ષિત હોય છે અને.
બિલકુલ બિલકુલ સાચું કહ છો તમે.
આપણા પૂર્વજ મંગાઈ અને મહ મંગાઈ એ અને. મંંગાઈ બી બહુ વધી વધાર રહી છે.
બિલકુલ મગાઈના અ વધતા જ જમાનામાં આપણને બચત તો જરૂરથી કરવી જ જોઈએ તો જ આપણે આ મંગાઈના જમાનામાં સારી રીતે આપણું જીવન ગુજારી શકીએ છેએ. તો આ વિષ પર ચર્ચા કરીને તમારાથી મને પણ અને મારાથી હ એવું જાણું છું કે તમને પણ પૈસા બચાવવા માટે એક સારી સારું એમ મોટિવેશન મળ્યું હશે તો આપણે જરૂરથી પૈસા બચ. બચાવીશું અને આગળ આગળ આપણા. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આપણે આવી નાની નાની કોશિશો કરીને અને મોટી નાણાકીય બચત કરીને કોઈ ક્યાંક એવી જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય. અ તે માટે આપણે ઉપયોગમાં લઈશું તો આપણે એ ફરી મળીશું. અને તમે તમારો ખ્યાલ રાખજો. જો જય શ્રી કૃષ્ણ.
જય શ્રીૃણ જય શ્રી કૃષ્ણ.